મી
નમસ્તે નમસ્તે.
કેમ છો મજામાં?
હમ. હા મજામાં તો કયા ટોપિક પર વાત કરશું?
તો આજે આપણે એક સરસ મજા ના એવા ટોપિક ઉપર વાત કરીશું કે જેમાં. આપડ પૃથ્વીનો જે ઉદ્ભવ થયો છે તો એ પૃથ્વીનો ઉદ્વ થયો છે. તો એમાં ઘણી બધી એવી રેખાઓ આવેલી છે. જેમકે વાત કરીએ કે આપડે અક્ષાંશ અને રેખાંશ મેશે ઉડ અને કર્રવૃત છે અને મકરવૃત છે આકટિકવૃત છે. ટાર્કટ વૃધ છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી શકે છે એના માધ્યમથી ઘણા બધા લોકોને છે તે જાણવા મળે અને કઈ રીતે પૃ છે તે પોતાની. સ્થિતિ છે કઈ રીતે પૃથ્વી છે તે પોતે કઈ રીતે ફરે છે અને કઈ રિતે કયા કયા દેશો છે તે ક્યાં વિસ્તારમાં આવેલા છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી તો સર્વપથમ વાત કરીએ હવે અક્ષાશ છે તો અક્ષાંશ છે તો એ પૃથ્વી છે તો એ ની અંદર આવેલી મધ્યમાં એક રેખા છે. જે વિશ્વૃત રેખા આવેલી છે વિશ્વૃત રેખા જે. જીરો ડિગ્રી ઉપર અત્યારે અસ્તિત્વમાં સ્થિત કરવામાં આવે એની ઉપર વાત કરી તો એની ઉપર કરેલી છે આપડી કરકવૃત રેખા સવુત રેખા છે તે. ત્યાં આપણું ભારત આવેલું છે એટલે ભારતને મધ્યમાંથી પરસાદ થતી જણાય એની ઉપર વાત કરી એની આવેલું છે આપડ આર્કટક આ ઉપર આવેલું છે અને ત્યારબદ વિશ્વવત જે રેખા મધ્યમાં. છે તો એની નીચે જે આપણને એક મકર રેખા જોવા મળે છે મ છે તે આપણને ત્રીસ છે ડિગ્રી એ આપણને જોવા મળે છે એની નીચે વાત કરીએ તો આપણને એક એ જે રેખા છે એ દર્શાવવામાં આવેલી છે. છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી અંદાજીત છે. અને ત્યારબાદ ઉપર છે, ઉત્તર ધ્રુવ આવેલું છે અને દક્ષિણમાં સૌથી છેલ્લા સ્થળો ઉપર આપણને દક્ષિણ ધ્રુવ આવેલું છે, કે જે પોતે નેવું ડિગ્રી અને નેવું ડિગ્રી ઉપ આવેલું છે, એટલે નેવું ને નેવું એકસો એશી ડિગ્રી નો જે છે, એ આખો રાઉન્ડ ક્લિયર થતો હોય છે. તો એના વિશે શું કેહેશો તમે?
ન હા બરોબર છે, અને આ જે અક્ષાંશ રેખાંશ ની જે તમે વાત કરી તો એના કારણે તે આપણે શુ કેવાય પ્રોપર કોઈ ભૌગોલિક વિ ઇન્ડિયા છે, અથવા ના આપડે મેપ માં એક. સ્પેસફિક રીતે ઓળખી શકીએ જેમ કે અ આઠ પોઈન્ટ છ, આઠ પોઈન્ટ ચાર ઉત્તર અક્ષાંક થી એ થેટ સાડત્રીસ પોઈન્ટ પચીસ ઉત્તર અક્ષાંશ સુધી, મતલબ મા એટલું એરિયા છે. એ ભારતનો એરિયા છે, એમાં આપણે પેસફિક રીતે બોલી શકીએ છીએ એમ, અને આપણે અંદાજ લગાવી શકીએ છીએ, અમારી લોકો આપણને વાત કરે છે. કે આ ઉત્તર અક્ષાંશ ની વાત કરે છે તો આપણે ડાયરેક્ટલી એમ અંદાજ મારી શક આ આ એરિયાની સ્પેફિક વાત કરે છે તો અ એના માટે આ આ અક્ષાંશો અને રેખાંશો ઓમાં ડિવાઈડ કરવામાં આવેલી છે પૃથ્વીને. અ સ્પેશિયલ ભૌગોલિક વિસ્તાર ક્યાં આવેલો છે. એ જાણકારી મળી શકે એના માટે. તો એમાં આપણે ભારતની વાત કરીએ, તો ભારત જે છે આઠ પોઈન્ટ ચાર ઉત્તર અક્ષાંશ થી આ સાડત્રીસ પોઈન્ટ પચીસ ઉત્તર ઉષાંશ ની વચ્ચે આવેલો છે. અને આ રેખાંશ ની વાત કરીએ તો, અ અડસઠ પોઈન્ટ, અડસઠ પોઈન્ટ પૂર અડ અડસઠ પૂર્વ રેખાંસ્થી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રખાંશ અ રેખાંશની વચ્ચે. છે ભારત આવેલું છે. એ ટૂકમાં આપડે આ આના પરથીને તારણ કાઢી શકીએ, કે જે ભારત જે છે એ પૃથ્વી ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલો દેશ છે. અને ભારતની અ વાત કરીએ તો, જે ભારત દેશ જે છે એની પૂર્વ થી પશ્ચિમ સુધીની લંબાઈની વાત કરીએ, તો તે કંઈક ઓગણત્રીસો સમ થિંગ ઓગણત્રીસો કિલોમીટર જેવી છે, અને ઉત્તર થી દક્ષિણ ની વાત કરીએ તો તે બત્રીસો કિલોમીટર આજુબાજુ કક ના આ છે. અને સાવ ભારતની ઉત્તરના બિંદુ ની વાત કરીએ તો જેવુ ઉત્તર નું બિંદુ જે છે એ ઇન્ડી કોલ છે, એ લદ્દાખ માં આવેલું છે. અ જે ગ્લેશિયર છે, ગ્લેશિયર માં આવેલું છે. સાવ ઉત્તર નો બિંદુ. પછી દક્ષિણ ના બિંદુ ની વાત કરીએ, તો દક્ષિણ નું બિંદુ જે છે આંદમાન નિકોબાર છે. ટાપુઓ છે, એમાં સાવ લાસ્ટમાં દક્ષિણમાં આવેલું છે. તેને ઈન્દિરા પોઈન્ટ ના નામે ઓળખવામાં આવેલ છે, પછી ભારતના પ પશ્ચિમ બિંદુ ની વાત કરીએ, તો તે પશ્ચિમ બિંદુ આપણા ગુજરાતમાં જ આવેલું છે. અને એને આ શું કેહેવાય સીરકરીક નામે ઓળખવામાં આવે. છે, આ બિંદુ જે છે, એ કચ્છમાં આવેલું છે. અ અને પછી આપડે અ પૂર્વ સાઈડ ના બિંદુ ની વાત કરીએ, તો જે પૂર્વ સાઈડ નું જે બિંદુ છે. તે કીબુતું કરીને છે તે અરુણાચલ પ્રદેશ માં આવેલું છે. તો તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભઈ ઉત્તર માં આપણે ઇન્દિરા કોલ જોવા મળે છે લદ્દાખ ખાતે અને દક્ષિણમાં આપણને જોવા મળે છે કે દક્ષિણમાં આપણને બે વસ્તુ જોવા મળે છે જો તમને એવું પૂછે કે મુખ્ય ભાગમાં કયું બિંદુ જોવા મળે છે, તો મુખ્ય ભાગમાં તમારે કન્યાકુમારી ખાતે આવેલું છે કેમેરા કેમ કેમોરિંગ કરીને આવેલું છે તો તમારે એ દર્શાવવું પડશે અને તમને એમ પૂછે કે દક્ષિણમાં આવેલું છેલ્લું કયું સ્થળ છે કે કયું કયું છે છેલ્લું સ્થળ આવેલું છે તો તમારે જવું પડશે અન્દમાન નિકો બાર બાજુ. તો અંદમાનીકોબાર માં તમારે ઇન્દિરા પોઈન્ટને દર્શાવવો પડશે એટલે એ પ્રકારે ખુબ જ કાળજીપૂર્વક આપણે વ સ્તુ ધ્યાન રાખવું જોઈએ અને ખુબ જ વાત સરસ કરી. કે પૃથ્વીની જે આંતરિક જે સંરચના છે તો એમાં જે આડી લાઈન છે તે અક્ષાંશ રૂપે દર્શાવી શકાય અને જે ઉભી જે રેખા છે એ રેખાંશ સ્વરૂપે દર્શાવી શકાય. રેખાંશ સ્વરૂપે એટલે રેખાંશની જે ઉભી લાઈન છે તો આપડે કહી શકાય કે પૃથ્વીને આપણે બે વિભાગમાં વિભાજીિત કરી શકાય એક પ્ચીમ ગોળાદ અને પૂર્વ ગોળાદ અને જ્યારે પણ અક્ષાંશ અને રેખાશ બંને એક સાથે આપણે જોઈન્ટ કરી અને પૃથ્વીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ચાર ભાગમાં વિભાજીત થતી જોવા મળે છે. પશ્ચિમ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ ઘોળદ તરીકે આપણને એક પૃથ્વીના ચાર ટુકડા તરીકે આપણને જોવા મળતા હોય છે. એટલે જ આ વાત કરીએ કે જયારે પણ રેખાંશ જે છે તો એ રેખાંશ ના આધારિત તજ આપડે જે સમયની જે રેખા છે એ નક્કી થતી હોય છે કે પૃથ્વી ઉપર આપણે જે પણ સમય જે નિર્દેશિત કરવામાં આવે છે તો, ટાઈમ ઝોન ની જે હા છે. એના ઉપરથી આપણે નક્કી કરી, નક્કી કરી શકતા હોઈ છીએ. અને વાત કરીએ કે ભાઈ ઘણા બધા એવા જે દેશો છે. કે જેમાંથી અ ઘણા બધા મહાસાગરો પસાર થતા હોય છે. અને ઘણા બધી એવી જે રેખાઓ હોય છે. તે પસાર થતી હોય છે. અને વાત કરી કે રેખાંશ ની તો રેખાંશ અને જે વાત કરીએ તો રેખાંશમાં એટલે કે અક્ષાશ છે. તો પૃથ્વીની જે આંતરિક સંરચના ના ભાગરૂપે અક્ષાશ જે આવેલું છે. તો અક્ષાશ છે તે કેટલા કિલોમીટર સુધી લંબાયેલું છે. એટલે કહી શકાય કે જે ઉત્તર થી દક્ષિણ સુધીની જે રેખાસની જે હા ઉત્તર થી દક્ષિણ અને જે પશ્ચિમ થી પૂર્વ છે. તો ઉત્તર થી દક્ષિણનું જે અંતર છે, એ ચોક્કસપણે કહી શકાય કે અ પૂર્વ થી પશ્ચિમ ની જે રેખા છે, એના કરતા વધારે હોવું જોઈએ. એટલે તો આપણે વિધાનને સાચું આપવું જોઈએ અને ત્યારબાદ આપણે આગળ વધવું જોઈએ અને અક્ષાંશ વૃતની જે સંખ્યા પૂછી લઈ તો, અક્ષાંશ વૃતની સંખ્યા પણ આપણે આ દર્શાવી જોઈએ. કે ભઈ એકસો ને એક્યાસી કિલોમીટર સુધી છે તો અને એવું પૂછી લે કે અક્ષાશ વૃત છે. તે કેટલા માઇલમાં છે તો માઇલમાં પૂછે તો આપડે સિક્સટી નાઈન માઇલ્સ કરીને આપડે તે વસ્તુને.. ચોક્કસપણે આપણે એ વસ્તુને દર્શાવી શકી છીએ અને ત્યારબાદ વા કરી તી અક્ષાશ અક્ષાંશ થી ખાલી જ જ પૂછી લે, અક્ષાંશ ની સંખ્યા કેટલી છે તો આપડે વન સેવન્ટી નાઈન છે. એકસોને ઓગણાસી. દર્શાવી જોઈએ. એટલે કોઈ પણ પગાર નુ આપને પ્રોબ્લેમ ના થાય અને અક્ષાંશ સે તો, અક્ષાંશ... એટ બે અક્ષાંશ અ ઋત વચ્ચેનુ જે અંતર સે, તો એ અંતર પૂછી લે તો આપ આપડે એકસો ને અગિયાર કિલોમીટર છે. તે જણાવવાનુ રેશે. ત્યારબાદ કરીએ રેખાંશ ની તો, રેખાંશમા પણ.. વાત કરે કવે બે રેખાંશ ઋત વચ્ચેનુ જે અંતર છે. એ કેટલું છે? તો આપણે જણાવીશ... કઈક એકસો ને અગિયાર પોઈટ. અ બત્રીસ કિલોમીટર નું છે. એમ તો એ પ્રમાણે આપણે એને દર્શાવી શ ક અને કહી શકાય કે રેખાશ જે છે. એની જે સંખ્યા કેટલી છે. તો એની કોઈ પણ બે વસ્તુ વચ્ચેની સંખ્યા નથી. કેમ કે અક્ષાશમાં આપણે જોઈ ગીયા કે કે.. હા તો અક્ષાશ આપડે જોઈ ગીયા સી એ આડી જે લેખા આડી જે રેખા દોરવામા આવે સે. તો જેના માધ્યમથી ઘણી બધી જે રેખાઓ જે તે પસાર થતી હોય છે. એટલે એકબીજાને છેદ તી હોય સે એટલે એને દાર અથવા ગોર તરીકે ઓળખવા માવે. ને રેખાંશ ઋતુમાં જે... એકબીજાની જે જે રેખાઓ છે તે એકબીજા ને છેદતી નથી, એટલે એકબીજાને સમાંતર રૂપ બે ભાગરૂપે આપને જોવા મળે. આથી કહી શકાય કે, બે રેખા સ્રોત વચ્ચે જે પણ સમાંટર રેખાઓ છે. એનું અંતર છે. તે ધીમે ધીમે છે તે ખચતું જાય છે. એના માધ્યમથી એ જીરો ડિગ્રી ઉપર છે. તે અંતર બંને વચ્ચેની જે રે આાંશો વચ્ચે નુ જે અંતર જે જીરો ડિગ્રી ચે. એટલે એકબીજાને સમાંતર ના કાપતી હોવાના કારણે કહી શ ઋતની જે સમાનતરીય રેખાઓ એકબીજા છમાન હોવાના કારણે એ જે અંતર સે બનેનો જીરો ડિગ્રી અ વિશ . હાનુ પાછા મળીએ એક નવા ટોપિક સાથે.
હ